તમને વોઈસ આવે છ મારો?
હા હા આવે છે બોલો.
હા તમે બોલો કે હું બોલો?
હા. એક મિનિટ શું મિત્ર ઉંમરની મહત્વ રાખે છે?
અહ જો મારા ખ્યાલ તો મિત્રતા માટે કોઈ ઉંમર મહત્વની ના હોવી જોઈએ. વાઇબ જોડે મેચ થવી જોઈએ. કારણ કે આપડે મને એવું થાય જ કે આપણી ઉંમર વાળા હાથે આપણને એવું થાય કે ના મને વાઈબ મેચ નહીં થતી. કાં તો પછી ઈ લોકો આપણી કરતાં એડવાન્સ હોય કે પછી આપણી કરતાં લો હોય એવું હોય. એટલે મન તો નાના બાળકો જોડે પણ મિત્ર થઈ જાય, મિત્ર થઈ જાય. મોટા ઘયરડાં જોડાઓ થઈ જાય. એમાં તો ખાસ ઘયરડા લોકો જોડે મિત્રતા કારણે બહુ મજા આવે. તમાર હું કેવું છે?
મારે પણ એવું છે કે ઉમટી મહત્વની ના હોય કારણ કે કહેવાય છે ને કે આપડે મમ્મીને પણ મિત્ર બનાવી શકીએ છીએ. તો મમ્મીની ઉંમર આપણે જેટલી હોય છે છતાંય કે મતલબ કે ઉંમર કંઈ મહવાની હોતી નથી મિત્રતા માટે.
હા હેવુ જ
હા, હા એટલે. તમે લગ્ન માં કઈ વાનગી પેલા લો છો?
લગ્નમાં મેં સૌથી પહેલાં જોવા માટે આવ્યું છે કેમ બ્રાહ્મણ લોકો જયારે દાળ ભાટ બનાવે ને ત્યારે મને દાળ ભાટ એમના હાથનો બહુ ભાવે. તો સૌથી પહેલાં એ જ જોઉ છું કે દાળ ભાત સાથે એ ત્રણ વસ્તુ છે, તો અ હોય તો પેલા તો એજ હું લઉ પેહલે જો એવું કઈ હોઈ મંચુરિયન પછી પાણીપુરી એવું બધું સર્વ કરતા હોય તો એ બાજુ મંચુરિયન પાણીપુરી તરફેલું ધ્યાન દોરાય તે ટાઈમે દાળભાટ પછી ઓછો યાદ આવે
બરાબર છે હ હ
અને પછી આવું કંઈક સ્વીટ હોય તો સ્વીટ પણ એવું થાય એટલે આપણે અનલિમિટેડમાં ખાવા જઈએ ત્યારે એવું થાય કે ના બધું જ ખાઈ લે બધું જ ખાઈ લઈએ એમાં મને સ્વીટ પાછું ડેઝર્ટ બહુ ભાવે. એટલે મે કેક પેસ્ટ્રે તરફ વધાર જઉ -
બરાબર છે.
સ્પાઈસી ખોરાક તો બધાને જ ભાવતો હોય.
હ વડી થાય છે. અ મને લગ્નમાં જો જોવા જઈએ તો લગ્નમાં તો મને. આવું દાળભાત ને બધું જ ખાઈલ ઓછું જ ના મને ત્યાં પણ લગ્નમાં કે ત્યાં સૂપ છે કે મંચુરિયન છે, કઈક છે મતલબ કે બહારની વાનગી. તો મેએ જ ખવ પછી જે ડીશ પર હોય એ ડીશ પરનું એક વસ્તુ ના લવ
હમ્મ દિશ પરનું એવું લાગતું હોય કે જો નવું વસ્તુ છે મેં આ ખધેલું નહી. તો એકવાર ટ્રાય તો કરી જ લોઉ. મને ખાવાનું તો મને બહુ ભાવે એમ અત્યારે હ મને મન થઈ ગયું ખાવાનું.
બરાબર કઈ નહી જમીલા તો પછી
ના બોલો તમે બીજું હુ બોલો કે તમે બોલો.
પેહલે તમે બોલો
હા. તો અહ હમણાં પેલું જે ખબર ચાલે છે કે ડીપને એક વાળું ફેલાય છે અહ મતલબ કે અહ બોડી બીજા કોઈ ની હોય ને ફેસ બીજા કોઈના હોય. તો તમારું શું કેવું જેના પર એવું કેવું એમથી હું ફાયદા થાય એમ તેમ
મતલબ કે સનાથી મતલબ કે તમે કેહેવા માંગો છો.
હલો.
હા, હા બોલો.
તમને આવે છે વોઈસ?
હા આવે છે.
તો બોલો તમે આના વિશે
બોલો મતલબ કે શું તમે ફરી પ્રશ્ન પૂછો ને મને.
સું.
ફરી બોલજો તમે શું કેવા માંગતા તા
હા એટલે તેનું ડીપનેક જેવાો આ છે કે જો બાકી ફેસ બીજા કોઈનો હોય બોડી બીજા કોઈની હોય છે. એટલે પેલા હું બોલો પછી તમે બોલો ચાલો તમને ના ખબર હોય તો એમાં એવું હોય છે. કેમ. ફેસ બીજા કોઈું હોય છે અને બોડી બીજા કોઈ હોય છે સેલિબ્રિટી ના પછી કેટલા બધાના એવા મતલબ કે એવા ફોટા વાયરલ થાય છે. તો એ એક બાબત. તે ના હારું કેહેવાય કે એમ એ આ એ પ્રમાણે એટલું આગળ વધી ગયું છે કે આવું પણ થાય. એટલે જેમ તેમ બધા ફોટો અપલોડ ના કરવા જાય એનો ફાયદો એવો થાય. કે અમુક લોકો કોન્ટેન્ટ ક્રિએશન ફિલ્ડમાં જાય છે ઇન્સ્ટાગ્રામમાં કે પછી યુટ્યુબમાં. તો અમુક લોકોને ફેસલેસ વિડીયો બનાવો હોય તો એ લોકો માટે યોગ્ય છે. કે પોતાનો ચહેરો છુપાવીને બીજાનો ચહેરો મૂકે પણ એ લોકોએ યોગ્ય ચહેરા મુૂકવા જોઈએ. કા તો પછી એ અયા જ આવે છે હમણાં તો કે એ લોકો ના ફેસ બનાવે ડાયરેક્ટ જ. એવું મુૂક્ય તો યોગ્ય છે એ બાબતે એ સારું છે. પેલી બાબતે ખરાબ છે કે ખોટી વાયરલ થાય બધાને. અમુક લોકો એને ધરીને પછી આત્મહત્યાઓ કરે એમ.
હા મતલબ કે એમાં એવું છે કે પર્સનલી મતલબ કે કોઈક વ્યક્તિ નો જો તમે ફોટો મૂકો છો. તો એની પાસે મતલબ ગેરકાનૂની છે કારણ કે કોઈ વ્યક્તિ ન ફોટો. હાલ જે તમે જોયએ તો એક વેબ સિરીઝ આઇ છે હમણાં ન‌ઇ પેલું પીક. ડો વારી. પ્રીતમ હા તો એ વેબસીરીમાં એવું છે હા. તો એમાં એવું જ છે કે લાસ્ટ મુમેન્ટ મતલબ કે ગર્લ મતલબ કે એક બોય સાથે બોલતી હોય છે. તો જયારે બ્લેકમેલ કરવાનું થાય છે. તો મતલબ કે ઘરમે ખબર ના પડે એટલા માટે એના જે કઈ રિલેટીવ હોય છે. એ લોકો એના બોયફ્રેન્ડની બદલે મતલબ જે હીરો ના ફોટા મૂકી દે છે ને એવું બધું મૂકી દે છે. તો જેથી કરી કોન અસલી છે નકલી છે કે ખબર નહી પડતી. તો આ રીતનું મતલબ કે ખોટું છે કે આવવું બધું ના કરવું જોઈએ.
હા એટલે હમણાં વચ્ચે બી એક પેલું હિના ખાન નું મુવી હતું ને હા હા હિના ખાન નુ પણ મુવી હતું ખબર તમને કે હેકડ મુવી હતું તમે જોયું છે હા એમાં પણ એવું જ થાય છે. કે એક બોય તે બધે કે સીસીટીવી કેમેરા અને. કોડિંગનો ગલત મિસયુઝ કરીને છોકરીને હેરાન કરે છે ને એવી એક જ નહીં. પણ ઘણી બધી છોકરીઓ હોય છે જેનો શિકાર બની ગયેલી હોય છે.
હા હા.
એટલે છોકરીની પ્રાઈવેસી પર. થોડુંક કંટ્રોલ રાખવું જોઈએ એમ કે બધું આટલું લીક ના થવું જોઈએ સરકાર થોડાક એવો નિયમ બનાવે છે પણ સરકાર તો
હા.
હ
અને એવું નહી કે ભાઈ છોકરે કારણ કેહે આવે છે ને, છોકરાને બ્લેકમેલ કરવા માટે છોકરે પણ આવું કરી રહી છે. કે લોકો પોતાના ફેસ નહી પણ પોતે મતલબ કે પોતાના બોયફ્રેન્ડ હાથે જ હોય છે. પણ પછી જો એને અનુકૂળ ના લાગે તો બોયફ્રેન્ડ એની સાથે જો એની જ જે પીક હોય તે એની બદલે બીજો પીક મૂકી દે. ને બ્લેકમેલ કરે કે તું મારી જોડે બીજા જોડે છે. આવું બધું તો એ બધું મતલબ કે ગેરકાનૂની બનેઉ. બધારે છોકરા છોકરી બધા જ.
હા એટલે વ્યક્તિ. નું ચરિત્ર જે છોકરા હોય કે છોકરી હોય પણ બધા બંને માંથી જ કોઈ બી હોઈ શકે છે હવે આપણે કેસ જ કેવા જોઈએ છે કે પહાડ પરથી પેલી છોકરી ફેંકી દે છે, એમાં હું છોકરાનેઈ વાંક હતો એ તો તો બિચારા હોય ને કેટલા બધા પ્રોપર્ટી ને કેેટલું બધું હતું તો છોકરી એવું કર્યું એના બોયફ્રેન્ડ ના લીધે.
એ જ મતલબ કે માણસ એ શું છે ને એ કોઈને ખબર નથી પડતી. માણસને કે એને ઓળખવા કેતાને પરખવા લાગવા ક નહી
હા તમારી વાત એકદમ સાચી છે, હવે તો કેવું નીલા ડ્રમમા નાખ નાખી દે છે ને એવું બધું, એટલે હવે પેલા એવું હતું કે છોકરીયા છોકરી છોકરાઓથી ડરતી હતી, પણ હવે તો છોકરાઓ પણ એવું ડરે છે કે મારી વોવ કેવી આવશે સાસ પણ એવું ડરે છે કે મારે બહુ કેવું આવશે.
બધી જ બાબત મેવું થઈ ગયું છે કારણ કે, અત્યારે બે દિવસ પહેલાની જો ન્યૂઝ જોવા જઈએ તો મેં પણ જોય છે કે મતલબ કે છોકરીઓ હોય છે પોતાનો બાપ મતલબ કે અ સરકારી નોકરી કરતો હોય છે પણ એ કારણસર મૃત્યુ પામે છે તો છોકરીને એમ હતું કે જોબ મને મળશે સરકારી, છોકરી એલ એલ બી કરતી હતી. તો છોકરીને એવું હતું કે મને સરકારી નોકરી મળશે, પણ પછી જયારે ત્યાંથી ઓફર લેટર આવ્યો. તો એની મા ના નામે લેટર આવ્યું, તો છોકરીને એવું થયું કે મારે નોકરી કરવી હતી ને મમ્મી ના નામે આવ્યું છે તો પછી શું કરે છે કે એના કાકાને કે છે, તો એના કાકાને એવું કે કઈ નહી એને કહું કે એની માને મારી નાખે જેથી કરી પછી જદા છોકરીને મારીને પ્રોપર્ટી લઈ લઈશું. તો એવી લાલચ છોકરીને આપી, ને છોકરી એની માને એક્સિડન્ટમાં મરાઈ નાખી એટલે પોતાની મા મરી ગઈ, એને પેલી ને સરકારી નોકરી તો ગઈ સાથે સાથે આલું બધું પરા માને ખોવીને બેસી જીવન. મલબ કે છોકરીઓ પણ કેવી છે કે નોકરી માટે પોતાની માને માર નાખી.
એ વાત સાચી છે કે મા કમાત તો છોકરીને જ આપડ ને એ થોડી ના પોતે બધું લઈને જત
હા મતલબ કે એની મમ્મી એવ જ કીધું કે જતે રહેલે હું નહી હોય તો તને જ નોકરી મળશે. અને હાલ તું તારું ભનવાનું ક્લિયર કરે એલ બી જ કરે છે તું તો એ પણ જ સરકારી નોક મળત ને પણ ના એ કયાક ની ના રહી હવે.
હા એટલે લાલચ હવે લાલચ, અહંકાર, ઈગો બધું આપડા બહુ જોવા મળે છે કે કેહેવાય ને કે પી કરલું ગાઈ ગયો છે. એવું
હા સેજ મતલબ કે ગુસ્સો કઈ આવ્યો નહી કે કઈક કર્યું નહી બસ
બસ હવે કોઈના ગુસ્સા પર કંટ્રોલ નહી, હમણાં તો થોડા દિવસ પહેલા ન્યૂઝ નથી આવી એક એકવીસ વર્ષના છોકરાને ટ્રેનમાંથી અ અ ચપ્પુ મારીનેખું હતું ચપ્પુ મારીને મારી નાખ્યો હતો, પેલા ભાઈ ને
હા હા એ એ જ ને મતલબ કે કોઈને પોતાની ખુશી ના ટાઈમે શું કરવું, દુઃખ ના ટાઈમે શું કરવું ગુસ્સો ટાઈમ હું શું જે મતલબ કે જે જે સમય આવે એ ટાઈમે ફેસલો કરી દે. હાલ ગુસ્સો આવ્યો છે અને મારું ને મારી નાખે ને, પછી પસ્તાવો થાય તો તે શું કામનું કઈ જ નહીં
હમ્મ
સુખ ના સમય હોય પછી સુખ હોય તો કે હું બધી પ્રોપર્ટી આપી દઉં, તો બધી પ્રોપર્ટી એ આપી દેમ પછી થાય કે અરે તો મેં ખુશ હતી એટલે આયપી. એ શું બીજા એના ગેરફાયદા ઉઠાવે છે.
સાચી વાત છે તમારી.
હમ્મ આવું બધું મતલબ કે બહુ બધું ચાલી રહ્યું છે. કેટલુંક તો આપણને સુધી વાત પહોચતી પણ નથી, સરકાર અથવા તો અન્ય લોકો ત્યાં ત્યાં વાત દબાવી રાખે.
હમમ એ વાત તો હાચી છે તમારી કે હમણાં એક બિહારમાં કે કઈક ખબર ની એ એ સાઈડમાં જે એકદમ નીચમ હું કેવાય એકદમ નીચા સ્થળના જે લોકો હતા ને તે લોકોને હક મેળવવા માટે એક ન્યૂઝ એ રિપોર્ટર ન્યૂઝ આપતો હતો. ને બધાને આ રીત ને લડતો હતો તો સરકારે એને જ મરાવી નાખ્યો.
હા હા ઉત્તરાખંડ નો સાઈડ કિસ્સો છે એ ઘટના છે.
એ મતલબ થી તો એટલે અમુક વાતો તો આગળ સુધી પહોંચતી ની. નય એમ જ સરકાર પણ જેટલી હારી છે એટલું આવું અંદર અંદર આવું ચાલતું રે છે હમણાં નતું પેલી ગર્લ નું બત્રીસ જણા એ રેપ કયરૂ તું.
હા હા તેર વર્ષની છોકરી નું.
જોય ને કોઈ આવ્યો નય ને ગલ તો ઉલટી મરી ગઈ છે બિચારી.
હમમ ત્યાર પછી તો હાલ પછી પેલા બધા પણ કિસ્સા છે ને કે એક છોકરીને મા મતલબ કે ચાર આરોપી મહિલા છે પણ હાલ તેમને બધું વીટીને મારે છે બધું બો ચાલી રહ્યું છે બધું.
એટલે આ આપણે પોતાને એમ એઝ અ છોકરી આપે એટલી તો હું કેવાય સ્ટ્રોંગ હોવા જ જોઈએ કે કોઈ આપણને કઈ કરવા આવે તો આપણે બચાવ કરી શકીએ આપડો.
હા આપડો તો આપડો પણ સરીર સાથે મતલબ કે કોઈક વ્યક્તિ સાથે આવું થતું હોય તો પણ આપડે ત્યાં આગળ જય ને ઊભા રહીએ ને આપણેે પણ ત્યાં આગળ થોડુંક બતાવીએ કે ના કઈ પણ કરતા પેલા વિચારે એમ.
સાચી વાત છે .
એજ મતલબ બધાને કેવાનું છે. તો ખુદ આપડે વિચારીએ છીએ કે મારા પર ક્યાં કઈ તકલીફ આવવાની છે આવશે તો હું છું. પણ એવું નથી કે ખાલી આપણા પર બીજી કોઈ છોકરી પર આવે એ ન કરી શકે એ કામ આપણેે જો કરયે. તો એની પ્રોટેક્ટ
હા તમારી વાત બરાબર છે કે આપડે બધાને પણ અ કોઈ આપણી સામે જેવું થતું હોય તો આપણે સક્ષમ હોવા જેઈએ કે એને બચાવી શકીએ.
હમમ. જો મતલબ કે જોતા ના રહીએ. અમુક મૂવીમાં હોય છે ને કે એની પાસે બધી ક્ષમતા તો હોય છે પણ એ કઈ કરી જ ન શકે. પણ કે વિચારવામાં જતું રેય કે તેઓ ની મદદ કરું કે ન કરુ. શું કરવું તો એ બધા મતલબ કે સમય બિતાવેે એની પાસે શક્તિ હોવા છતાં કઈ ના કરી શકીએ તો આપણે એટલું તો ધ્યેય રાખી શકીએ કે આપડા થી કઈ ના થાય તો કય ની પોતાની તો સાથે સાથે જો કોઈ વ્યક્તિ એમાં હોય ને ભલે ને આપણને કંઈક ના આવડતું હોય છેલ્લે મરચું લઈને પણ એનું પ્રોટેક્ટ કરી શકીએ. એટલી તાકાત
હા તમારી વાત હાચી છે દસ ને પંદર એવી થઈ ગઈ છે કોલ મૂકીએ તો.
હા હા.